હલો જય શ્રી કૃષ્ણબેન
હા જય શ્રી કૃષ્ણ ભાભી કેમ છો મજામાં. હા જી મ સામાં હમ હા તબિયત ની સારા તમે બધા કેમ છો.
અ બધાય મજામાં આવું.
એ પપ્પા
મજામાં બતાય મજામાં હવ.
મોટા ભાઈ ભાભી મજા મા.
બઘાય મજામાં
હ સરસ સરસ
એ બધા મજામાં
બામાં બામાંમાં હ જમીન લીધું.
પાસ એક.
હ હા માસી માસી શુઈ ગયા. હમ તમે લોકો. જમી લીધું હું બહાર ગઈ ત આ લોકો અડધ સુ રાઉન્ડ મારવા થોડુંક થોડુંક લીધું પછી. નાની ને દીકરો ઘરે આવ્યા પછી હવે કાલે મારી વાત. નીકળવાનું આપણે. રાત્રની દુાન પેકિંગમાં દુકાન કર
હા.
હા, ફરસણવા હતા. અને મીઠા એ કાલે લેવાનું. હ મારેથી દૂર પડશે. આને તો વધારેારે બોલા
હા.
એમાં તો પતરું કપડા ને બધું પતરું છે.
હા.
હમ.
ભાઈ, બાબી મજામાં. ગુરિયા હું કરે? હેલો. હલો. ભાઈ, ભાભી મજામાં. હલો. હલો.
જાણી છે.
હા, અવાજ નથી આવતો તમારે.
આવે, આવાજ ચોખ્ખો આવે છે મને.
હા, અહિયાં નથી આવતો કોઈ, હા ભાઈ.
હવે આમ હું બાર ટ્રાય કરું, ચૂલામાં હ. જો આવે છે અવાજ, અવાજ આવે છે.
હા, હવે આવ્યો હા.
હું પેલા એમ જ જાતી હતી, મે તમને તમને ડાલ કર્યો ને.
હા.
તો મને એમ જ જુલામાં જાઉ. તો દીકરા કીધું, હવે અમે ટ્રાય કરી. અમે કીધું, ભલે તમે ટ્રાય કરે. હમ, બાર મને એવું હું હમણાં લોકો સામે ગાર્ડનમાં બધા બેઠા જ ખબર ન કે મીટિંગ છે કે શું.
હ.
પેલા તો ન બેઠા, હું આવી તો હમ બધું. બેઠા જેન્ટસ, લેડીસ, મોટા મોટી ઉંમરના.
હા ભાઈ ભાભી થી.
એ લોકો તો ટાઈમ સ સુઈ જાય, સાડા પાંચે ઉઠી જાય.
હા, ગુડીયા બી સુઈ ગઈ.
મને હવે પરમ દિવસે પહોચવુ છે, એટલે મારી ફરજ ચાલુ થઈ જશે, મારે બધું. હ હ હ.
તમારું ચાલુ રૂટીન થઇ જશે એમ ને.
હું દોઢ વાગે પોહચીશ તો મેં. કીધું મારા પતિદેવને કે, બાજુ વાળા ને કીધું ને, હું કઈ તારીખે આવું તો કે લગભગ વાત ના. મેં કીધું, તો કરો, તમારે તો ઓફિસ ના ટાઈમિંગ છે, તો તમે તો નીચે તારી નાહેલા જશે, પૂલે. જો કે, બેગ ઉપર લે આવે, સાથે ગયા તો. દોડી દોડીને, કારણ કે ઓફિસ એક છેડે, એરપોર્ટ બીજે છેડે, એવું બધું થશે.
હા, હા.
હ, હું છેલ્લી નીકળું ને, પેલી પોહોચું એટલે મારે જે બધા. તો હોય ને, વેલકમ એક એક જણાની, જે આજુબાજુ વાળા રસોઈ બનાવીશ કે નાસ્તો બનાવીશ કે રસોઈ. રસોઇ બનાવીએ, એક ટાઈમ નું તો બનાવીશ. બે ટાઈમ નું બનાવ્યું, આમ તો હવે જોઈએ છે નસીબમાં‌.
હા.
તો હું ખાલે હસતી ત તમે તો. ઉતારી હાયલા જશો તો બાજુ વાળી ભાભી ને વાત તો કરો તો જ સામેથી કેશે કે સારું રસોઈ ભાઈ. અચ્છા.
પણ ના
એકબીજાની. એટલે ફરજ નિભાવી લઈએ, ત્યાં. અહિયાં કરતા ત્યાં વધારે સારું અમારે.
હા.
આપડી જેવું નઈ. હું આ વખતે હું તો આવવાની જ નથી મારે તો એકવીસ મે હતી વેકેશન હું આવી ઓગણીસ. જૂનમાં એક મહિનો પતી ગયો ને મારો મોડી આવી.
હા.
કારણ કે લગ્નમાં આવ્યા હતા એટલે પછી આવવાનું કઈ આમ એ વિચાર નતો અને. પતિ દમને અ રજા નથી એટલે અમે મા દીકરો રહીએ અહિયાં ગરમી છે કેટલો બફારો છે. ત્યાંય ગરમી છે એટલે. કઈ વિચાર નતો આવવાનો બધા નીકળી ગયા તો મારે જ ફરજ બજાવવાની મારા. પતિદેવનુંું હમણારા ત્રણ નું બાજુ વાળા એક ભાઈ નું બાજુ વાળા બીજા ભાઈનુંું
હા.
અને એક ભાભી આવ્યા ત્યાંથી અહંથી ગયા પોહચ્યા તો. પોહોંચ્યા તો એ બસ એ આગલે દિવસથી કે હું અહીંથી નીકળવાની હતી આપણા દેશ માંથી તો હાથ. ખબર નઈ શું થયો તો ભાભી તો દી દીકરાનું બારમું ધોરણ છે તો એના કાગળિયા કે પીસીને બધું લેવા આવતા હતા. તેનો તો હાથ જ આમ કે ડ્રાઈવિંગ એ ના કરી શકે રસોઈ શું બનાવે. પ એની ફરજ મારે ઉપર ચડી હતી તમે આમને કીધું કે. હા તો આપડે જઉં હોય અગર બહાર તો પેલા આની રસોઈ માતા ની બનાવી ને જઉં. આા તો એવી હાલત થઈ ગઈ. પતિદેવ કે કે વાંધો નહી વાંધો નહી મેધું વાંધો નહીિ. વર્સો તો મહિનો હ વાંધતો નહીિ હ. વાંધો નહી. આઈ સેવા જ છે બીજું શું કરું. પણ ક્યારેક તો કંટાળો આવે ને અને ઈ એટલું બધું તામ. મને બધું ના બનાવવું પડે પણ આમ એક ફરજ તો ખરી ને કે. પહોચાડવાનું જ.
આપડા મોટા બેને એમ જ કેતા ને કે બધી દેરાણીઓ હોય જાય સુરેન્દ્રનગર. અગરવાો મોટા ભિ એ એમ જ કે ત કે બધી તરની વાય છે. પેલા એવું જ હતું હમણાં એવું જ હતું એટલે હવે એને બોલીને્યું કે પછી બધાનું બધી ભેગીઓ જાશો તો હું ન. પોહોચી શકું મારી તબિયત એવી છે હ. એટલે પછી હવે બધા એ છોડી દીધું એમ. પેલા તો એમ જ કરતા ને બધી ભેગી વય જતી ત બધા.
કીધું હશે તો એ લોકો એ બધા જાય આટલી મોટી મોટી એજ ની બધ.
હા બધી જાય હું. બધી પંદર દી મહિના કે ઈ તો આવે નહી.
એમ નહ એને આસ્તો હોય ને મસ્ત ચા નાસ્તો મળે બપોર ન રસોઈ મળે. આતલી રસોઈ મળે ને ઘરનું બધું.
નું તો બધા ને ભાવે એટલે એ બધા છોડીને વયા જે ને પછી. પાછળ વાળા તો પછ હેરામ થઈ જાય ને ત્રણ‌ ત્રણ જેન્ટસ એ લોકો ના ચાર ભાઈઓ છે તો.
ના મારે ત્રણેય ટાઈમ ના પહોંચાડવાનું મારે રાત્રે. કારકી બધા ઓફિસ વાળા ઓફિસ છે બાજુ વાળા એક ભાઈ જાય. રાજીવ પજાય પાજવાડા પીઝા પજાય. એટલે બપોરે જે ઓફિસ ની આજુબાજુ જે મળતું હોય જમી લ. પછી રાત્રે રાત્રે જ માર હોય એમ ફરજ તો અને સવારે. પણ બ બધા ના પોત પોતાના ટાઈમ હોય ઈ રાજુ ભાઈ તો મુસ્લી ખાઈ લે આપણને ના ફાવે અને એ તો ચાય બનાવી લે શુક્રવારે તો હું અહીયાં આવી હું ઉતરી મને લાગે. બુધવાર સવારે આવી ત જયારે આવી બધ ગુરું ગયો. તો મેં કીધું કે હવે હું હ. પતિદેવને મેં કીધું મારા પતિદેવ ને રાજીવભાઈ બનાવશે દાળ ને ભાત. દાળ ભાત બનાવે જીરો ને ઘી નાખે પડી બનાવી લે ચા ને એમ તો બનાવી લે બધું ચોપિંગ અ શાકભાજી કટિંગ કરી દે એની પત્ની હોય તો એટલી સરસ મદદ કરે કે આમ તો જોતા રહીએ અમે બધી બે લેડીસ બેઠી હોયને એની પત્ની બેઠી હોય ને તેમ કેહેશે રાજે ચાય આપ ચાય તમે બનાવ છો જો આજે તો ત્યાં હું તમને બધાને પીવડાવું એવી મજા આવે
હા.
અમારી દસ વર્ષ પેલા નવી નવી મુલાકાત થઈ હતી તો એવું સરસ કરે મજા પડી જાય.
હા, તમારે એટલ સારું છે એમ એકબીજા ન કરી લે બધા એમને.
અમે એકબીજા ન સારું છે અમે અડધી રાત્રે હ આશરે જોઈએ એમ, એકબીજા ન કરી લે દીકરો નાનો હતો. કે હમણાં કે ગમે ત્યારે કે આવવા જવાનું હોય કે. એક બે વાર એવું થયું કે અડધી રાત્રે હોસ્પિટલ જવાનું હોય તો હવે દીકરો સુતું જ તો ખાલી બાજુમાં મેસેજ જ કરી દીધો, સંદેશું કહી દીધું કે જો મને એકબીજા ની ચાવીઓ પડી જ છે હમણાં પણ મારી ઘરે પેલા ની ચાવી પડી પેલાની મારી ઘરે પડી છે એમ.
હા, ઈ સારો સંબંધ સારો હોવો છો હા.
ત્યાં તો ત્યાં તો બીજું કોઈ નઈ ને અમારે કોઈ નઈ. પુરસો તો સવારના જે નીકળે જો દૂર નીકળે હવે મારા પતિદેવને દૂર છે એક છેરો એરપોર્ટ છે એક છેડો ઓફિસ છે ત્રીજો છેડો ઘર છે.
હમ હા.
કલે જેમાં દીકરી મારી જોડે આવે ને, તો એમના પતિદેવ નઈ ગામ આગળ જવાનું હતું નોકરી, તો કે કેઈ એમના કંપનીની મોટી ગાડી મોકલશે. એ એમના કંપની ની મ કરશેકશે અમોલક ભાઈ, તો પછી અમે પણ મારી દીકરો નહી માં દીકરો મોટી ગાડી હોય, નેજો પિકઅપ વા હોય એમાં આપડે અયા છકડા આવ ને. ખરી બંધ રાખી બઉુ મોટી.
હમ હમ.
તો મેં કીધું એનોને મારો સામાન આવી જશે તો કે ખરાબ લાગે મેં ખરાબ ના લગાડો. તમારી ઓફિસ આમ છેડે.
હા. આમ ને ઘર આમ અને એ કઈ ઉપર આવીને કે જમવાનું તો રેડી નથી રસોડું જ બંધ છે તો. કે એમ નહી કે ગરમ ગરમ જમી જાવ, પછી કે ના ના એનો વર્થ તો ગામડે થી રજા લઈને આવવાનો છે કે અમારું કુટુંબ આવવાનું છે. ચટની આવવાના છે, બહાર થી તો લેવા જઈશ. પછી તો પોતાની રૂટીન જે રેગ્યુલર ગાડી હશે એમાં બધા ન સામાન નહી આવે. એ લોકો ત્રીસ ત્રીસ કેજી છે. એટલે ચાર દાગીના એના હશે પ્લસ જે અમે અંદર લઈ જઈ ને જે નાની બે. ઉપર મૂકવા માટે જેમ બસ માં લ્યો. નાનીકળી, હા જે નાનીકળી. ટ્રોલી સાત સાત કે જ, મારે મારે વીસ વીસ તો મે કાલે ત્રીસ બત્રીસ કેજી ભરી લીધું બસ અમને. આા બસ ઓફિસ ની મીઠાઈ પતી દેવે ના પાડી. આવે તો પછી દોઢ બે કિલો એ લેવી પડે કે આખી ઓફિસમાં ફેરવી નાખ એમ.
હા હા.
એટલે ડબો ફેરવી લે પટાવાળા ભાઈ હોય ને એ બધું ફેરવી લે, એટલે કિલોટ તો આરામથી લેવી પડે કેમ.
હા.
જે રીતે બધા બેઠા હોય એટલે બધાના ટેબલ ઉપર કે ફી સાર ફરવી દે. તો કે ના ના હાલશે મ હાલશે તો આ વખતે વજન મારે વીસ વીસ કિલો છે.
હા તમને આખી રા બ જાગડું કરવો પડશે એમ ને.
તણકી લાવની હોય.
હા.
કપડાં નાખીએ એમાં પતી જશે.
હા કાલ તો આખી રાતે એમ વહી જશે ને એમનેમ ઉજાગરામાં એમને.
હ ના વાત પૂછો ના વાત.
અગિયાર વાગે નીકળે બીજા દિવસે બાર કલાક તો એ જ ને થઈ જાય ને.
તો આ તો ઓછું છે અમે તો. ચાર કલાક વચ્ચે હોલ્ટ છે ને અમે આવતા નવ કલાક બેઠા તા એ દેશમાં.
હા.
એટલે અમે એક દિવસ ઘરેથી સવારે. હમ મંગળવારે સવારે નીકળા. દસ વાગે ને બીજા દિવસે મારા સાતરીઓ સવારે સાડા આઠે પોહોંચ્યા.
હમ.
અને લાઈટ ગઈ હતી અરે આમ જોઈએ આમ જોઈએ. આમ જોઈ ને આમ જોઈ દીકરો તો સુઈ ગયો. કાર કે અને દી. દીકરોને તો તરત જ દાદી એ પૂછ્યું કે દૂધ આપું બિસ્કીટ આપું તમે ઈશારો કર્યો કઈ નઈ કાઈ નઈં સુુવા દો ઊઘૂડી જશે પણ હરે તો બધાને રામ રામ કરવા પડે બેસવું પડે ને હું થોડી કે આ સામાનને હું સુવા જઉં એમ એ એ દાદી અમે કેતા હતા કે ખાઈ ખાઈ લે પછી શું અમે તો રેવા દે ખાવાનું આવશે ઉઠશે પછી સીધું રાત્રે સુશે
હા.
એટલે અમારે હવે આ ડાયરેક્ટ નથી ને તો હેરાનગતિ બહુ છે. પેલા ડાયરેક્ટ હતી તોું વાંધો ન હતો.
પેલા ડાયરેક્ટ હતી એમને હ
હા આટલા વર્ષો ડાયરેક્ટ હતી આ કોવિડ પછી જે બંધ થયું ને
હા હા.
કોવિડ પછી બમ્યું એટલેમેમ વાયા વાયા આવી એટલે બે પ્લેન બદલીને આવી બહ હેરાન પેલા ડાયરેક્ટ હતી અને પેલા નિયમ એ ત્રણ કલાક પેલા એરપોર્ટ પહોચવાનું હતોું એટલે અહિયાં પીયરથી નીકળી હવે ચાર કલાક પેરી એરપોર્ટ પહોચશે અને અમે પાછા હળીબળી વાળા કે ભલે શાંતિ થી પતે અ વજન વજન આપી દે લોકો- લોકોને મોટી બેેગો આપી દે પછી અંદર જે લઈ જવાની હોય એક એક